હાલો હા બોલો આવે અવાજ ચોખ્ખો
હા ચોખ્ખો આવે હે અવાજ અવે
હ તો તો તમે નેટવર્કમાં લાગો એટલે આવતો લાગે આજ તો
હા તો અમે નેટવર્કમાં સાચ અમારે નેટવર્ક નથી ગયો જય શ્રી કૃષ્ણા. જય માતાજી, જય રામાપીર
હું હાલે બાકી
બસ હો નીરાત અમણા હા હો અત્યારે તો અમારે જમાઈ ગયું હોય અમારે દોઢ વાગે તો અમારે જમાઈ ગયું હોય
શું બનાવ્યું તું કઈ અલગ બનાવ્યું તું કે
ના ના હો રેગ્યુલર ને શાક રોટલી ને દાળ ભાત પણ આજે અમે ગુવારનું શાક કર્યું તું પણ અલગ રેસીપીથી બનાયવું એમ રેગ્યુલર હોય એવું નહી એમાં ગુવાર હતો પેલા બાફી નાયખો
હ.
સરસ ચોખા પાણી ધોઈ પેલા બાફી બે ત્રણ સીટી કરી કુકરમાં હા કુકરમાં જ બાપવાનું બે ત્રણ સીટી થાવા દીધી ગુવાર તો ફટાફટ બફાય જાય જોકે જેવુ કૂકર એમ એ નહીતર બે સીટીમાં થઈ જાય ને એક સિટીમાંય થઈ જાય એવું થાય એમ તો થોડુંક એ બફાય જાય પછી
નો દેશ ટી લેવાનો કે ઓલો રેગ્યુલર આવે ઈ જ લેવાનો
ના દેસી હાલે ને ઓલો આવે ઈ એ હાલે.
હા પપ્પા કેય બે ત્રણ જાત ના આવે ને ગુવાર તો પછી ઓલા કટ્ટ નાના નાના આવે એને શું કેહેવાય દેેશી કેહેવાય ને
હા અમે ઈ જ વ એનું જ કર્યું તું હા એ દેશીનું જ કર્યું તું ઓલો તો અમને ઓછું ફાવે આ દેશી નો છે ને થોડુંક સ્વાદ વાળું થાય એ સ્વાદ મીઠો આવે એમ અને દેશી અમુક જગ્યા એ જ હોય અમુક જગ્યા એ મળતોય નથી. એ ઓલો જ આપડે આવે ઈ લાંબો બો લાંબા નથી આવતા મોટો ગોવાર ઈ જ આવે. આમાં અમે બાફયે અને પછી ડુંગળીને, ટમેટા ની ગ્રેવી કરી થોડોક ચણા નો લોટ શેકી નાયખો માંડવીને ભૂકો ને લસણ ને ખાંડી એમાં ચટણીને એવું નાખી આપડે કેમ ભ કારેલાને ભરીયે એવો મસાલો કરી નાખવાનો.
થોડુંક એટલે કેટલે કેવાનો લોટ હોય એમાં
ચણા નો લોટ શેકી નાખવાનું પેલા હા પેલા શેકી લેવાનો પછી શેકાઈ જાય એટલે નીચે ઉતારીને લીલું લસ સેજ અમથે ના ના થોડુક થોડો એમ એટલે આમ સ્વાદ ન આવે ઓલાનો કાચા લોટ જેવો એમ એટલે સરસ લાગે પછી માંડવીને ભૂકકો કરી નાખ નાખવાનો તમે ખાંડણી થી ખાંડો તોયે હાલેે અને
ખાડવી ના કે સેકવાના એ નહીં પણ
ના એને શેકવના થી હાલે કાચા યે હાલે પછી તમને જેવ ફાવે એવી રીતે એમ કાચા હોય ને તો વાંધો ન આવે કાચા માંથી તેલ નીકળે ને એટલે
હા.
શાક માં પાછું તેલ નો જોઈએ જાજુ અને આવી છૂટો થોડોક રે ને
હા થોડુંક તેલ એમાં એમાંથી નીકળી જાય એ ખાંડયે એટલે તો તેલ એમાંથી નીકળવાનું જ છે. અને શેકીએ તો એમાં એટલો થાય ની ને હા તેલનો ઉપયોગ કર લો અત્યારે કઈ હા હો એ નય હોળું કાઢી લેવાનું અને લસણ હોય એની ચટણી કર નાખ ઓલો લસણ ખાંડી ને એમાં મિક્સ કર દેવાનું પછી ધાણા જીરું ચટણી ને થોડું થોડું
થોડું થોડું એમ ચાર, પાંચ કરી પછી તમે જેવું ખાતા હોય એવ પ્રમાણે.
ઠેક સ્વાદ પ્રમાણે હા.
સ્વાદ પ્રમાણે તમને કોઈ વધુ ખાતા હોય કોઈ ઓછું ખાતા હોય જોકે અમારે તો લસણ વધુ જોયે જ છે. અમે તો બઉ ખાઈએ લસણ એટલે અમને
તો હારું શરીર માટે સ્વાસ્થ્ય માટે બો લસણ હારું અમે
મારે લસણ તો અમારે લસણ તો અમે જો જોઈએ અમારે લસણ ઘણુંય બોઇં એટલે અમે મતલબ ચાર પાંચ કરી કરતા વધુ નાખીએ યેમ પછી એને બધી ઓલા ચણા ન લોટ આપડે શેકોને એમાં બધું મિક્સ કરી દેવાનો ચટણી હળદર ને થાણા જીરુ ને એમ ને માંડવી ભૂખ કોને એવું બધી પછી પેલા તેલ મૂકી એમાં થોડું જીરું ને હિંગ નાખી અને પછી આ ય હા ને અલાઓલા ડુંગળી ને ટમેટાની ગ્રેવી કઇરી હોય ને ઈ નાખી દેવાનું એટલે ઓલામાં ઉપર થી આપડે શું પાણી કેઉ ન નાખવું પડે અને સેજ અમ રસા જેવું થાય ઘાટા રસા જેવું એટલે કોઈ આવ શુંકું ખાતા હોય તો વાંધો ન આવે ન અમારે પાછું થોડુંક રસા વાળું સેજ જોઈએ એટલે અમે યેમ. તો વધુ હોય અમાર પાછો એના ભેગો બાજરીનું હા ખાન ખાન ને લીંબુ ને એવું બધું નાખીયે યમ હા ખટ મીઠું થયા હા અમે નાખીએ જ છે ખાન ને એવું પછી તો ઈ સ્વાદ અનુસાર જે કોઈ નાખતા હોય. કોઈ ખાંડ વાળું ખાતા હોયન કોઈ લીંબુ વાળું નો ખાતા હોય કોઈ ખાંડ વાળું નો ખાતા હોય. એવી રીતે અલગ અલગ હોય એમ.
હ
ખાન ને નિમક તો વાપ ઓલું મીઠું ઓલું હું આપેડે કેહેવાય ખાંડ ને લીંબુ તો વાપરી જ લઈએ.
છે હા.
એમ તો મારે એવો સ્વાદ તો બધું જોઈએ પણ થોડુંક અમથું વધુ તીખું હોય.
સ્વાદ વારા લાગ
અમારો આ સ્વાદ તો જોઈએ સ્વાદ વગર હા લે એમ એમાંય સ્વાદ તો હોય પણ ભેગો રસોય જોઈએ. અમારે એકને રસા વગર હાલે જ નઈ અમારે હાવ સૂકો જોતો
તો સુકું સકું ખાય રસો અમારે ચોરવું ના હોય ને નકરતો રોટલામાં રોટલો ને એવું.
પાછો બાજરાન રોટલો જોઈએ અમારે બો બપરે અત્યારે અમ બાજરાન રોટલો જ કરીએ. અમે મમ્મી દીકરો બે જોઈને ઓને અમાર બાબો છે અમે બે જોય એટલે એને રોટલો ખાવો હોય તો પછી અત્યારે એ થાયકો હોય ને એટલે એમ કે મારે આ રોટલી નથ ખાવી ને ઓલું નથ ખાવું ને. એટલે પછી અત્યારે બાજરાન રોટલોન હોય ને એટલે હાલે એને એમ.
ભાવે બાજરા નોટણ ચોમાસ
એને ભાવે શે એટલે અમ હા. અમે તો એવું નથી અમારે અમારે એવું નથી કે અમારે ખાલી શિયાળા વ પુરતી જ ખાવું કે ચોમાસામાં ખાવું એવું નઈ કાંઈ અમે તો રેગ્યુલર વાપરીએ જ છે આખું વરસ જ ખાઈએ નમને એવું હાલે જ નહી બાજરો ન ખાય ત્યાં સુધી તો.
શિયાળામાં વધુ ખાઈએ અને ચોમાસા માં ખાઈએ ઉનાળામાં ઓછો. ભાવે નહી બાજરો રોટલી છે.
અમને તો હવે ટેવું પડી ગય છે ને એટલે. હા ત્યારે તમે ઓછો હોય એમ. કેરી નું સીઝન ચાલુ થાય પછી ઓછો થોડોક બાજરો થઈ જાય. પણ બે. બે દિવસે તો જોઈએ છે અમારે બે ત્રણ દિવસ જાય એટલે બપોરે રોટલો કરવાનો છે. નઈતર બપોરે ના હોય તો સાંજે કરવો પડે. રોટલા વગર નું હલે.
હ હ. અમારે રોટલો તો હોય પણ ઓછો હોય એમ કે ક્યારેક ક્યારેક હોઈ મન થાય ને તો એ કરીએ ક્યારેક તો અમને મન થાય તો સવાર માં ચા ને રોટલી ખાઈ લઈએ. ફૂલ ઘીવારું કરીને સવાર માંય ખાઈ લઈએ હા.
તો સારું એ તો સ્વાસ્થ્ય માટે સારું જ છે ને ઘી રોટલો આપડા ગઈ ગયા પેલા હતા એમ જ ખાધા ને.
ઓ રોટલો ખાય. હ. આજેજ ખાતો તો ફૂલ ઘી નાખે બે ત્રણ ચમચી ગરમ રોટ લો હોય ને પછી ઘી ને એમાં જરા જરા નિમક છાંટી ને મજા આવે ખાવાની પાપડ ને
હા.
તો છોકરા ના ખાય છોકરાને રોટલીને એવું જોઈએ.
હમ્મ, ના અમારે તો છોકરાને જોઈએ છે રોટલો જ. હ તો થોડાક દિવસે તો એ ખાય જ છે ના. અમારે રોટલી નો ગમે ખાઈ.
હા તો સારું કેવાય છોકરો તમારો સારો કેવાય તો.
હા, એમ તો એ ખાઈ લે. અને અત્યારે અત્યારે વરસાદી વાતાવરણ હોય ને તો તો હું બાજરાના રોટ લામાં એને અજમાને હળદર ને નિમક ને એવું નાખી ને રોટ લો કરી દઉં ને પછી દહીંને એવું હોય ને તો એને ભેગવું એને મજા આવે ખાવાની. તો ઈ ખાઈ લે થોડાક અહ રોટલામાં થોડાક લીલા ધાણા ને એવું બધું નાખો. અજમા હા શુંકેલા અજમા આવ્યો ને અજમા
હા, શિયાળામાં નટાણ ચોમાસેને મજા આવે.
શરદી જેવું હોય તો આપડે આ ઉપર થી બધી પાયએ તો એ ગરમ લાગે ઓલું જમમાં એ. થઈ જાય અને બે કામ થઈ જાય શરદી હોય તો એમ. ઘણું એના માટે એમ હારું કેવાય ખાઈ ખાઈલી એમ કે મને છે ને તમે આજ રોટલો બનાવી દેજો એમાં હળદર ને અજમા ના ખી ને લીલા થાણા ને એ ઓલો બઉમ કલર બદલી જાય ને પછી રોટલા નો ને એમ લીલું વસ્તુ નાખે એટલે લીલાશેજ આવે ને છોકરાઓને ભાવેજ. સ્વાદ વા હા એટલે એવું એને બહુ ભાવે અમારે. તો તમારે છો હા આવે છે માની માં ને હળદર ને ધાણા ખાય છે હા શિયાળામાં તો ફૂલ હોય.
હા, શિયાળામાં તો ફૂલ હોય.
હા અને ક્યારેક એવું હોય તો રોટલામાં અમે તો એને પાલક નાખી ને ખવડાવી. આમ તો કઈ પાલક ખાય નહી પાલક ખાય નહી. પછી રોટલામાં નાખીને ખવડાવી દઈ એમ કે એમાં ધાણા ભાજી તો કે હા ધાણા ભાજી.
હા, હાલે એના કઈ પાલક નો તો પાછો સ્વાદ કઈ હોય નહી એટલે હાલે. ખબર પડે છોકરાઓને ભાજી પાછી ફાવે નહીં મોરી જેવી લાગે. તાંજરિયા ની આવી ભાવે હજી પણ હ આ પાલક ની તો ભાજી ભાવે નહી છોકરાઓને.
હા ભાજી ને એવું તો મોટા નહી ના ભાવે તો છોકરાઓને શું
હા.
એટલે એમ એને બધું પાલક ને શિયાળામાં તોમ બધું એમ જ કરીને રોટલા માં જ બધું નાખીને ખવડાવી એને ભાવેને રોટલો એટલે એમાં થોડું થોડું થોડાક દેસે છે ને બધું આવું એટ કર્યા જ કરીએ એમાં.
છે. એ હારું કેવાય જો રોટલો ખાય તો અમારે તો ખાતા નથી રોટલી જ જોઈએ.
અમારે પછી ભાખરી એક જોઈએ. રોટલી તો ઓછી જ ભાવે એને ભાખરી જોઈએ.
તો ભાખરી જ કોઈ નો ખાય અમારે થેપલા ને એવું જ ખાય. સાંજ સવારે છોકરા થેપલા હોય ને કાપૂરી હોય ચા પોડી હવારે નાસ્તામાં સાંજે ખાવી હોય શાકમાં એમ થાય કે શાકમાં નથી કઈ ફાવે એવું ને નથી
હમ.
તો મન થાય તો ચા ને પૂરી સાંજે કરીએ સવારે કરીએ નાસ્તામાં પછી છા શાક અમારે ઓછું કરીએ એમ
હમમ.
કય નકકી ન હોય
અમારે એક સીઓલા ઉનાળા માં કેરી ની સિઝન ચાલુ થાય ને કેરી આવ્યા મંડે ને માર્કેટમાં પછી કેરી ચાલુ થઈ ગયા પછી અમારે નય ખાવા તોય રોટલી ખાય
હમ કઈ કેરી આવે તમારે?
અમારે તો પેલા તો શરૂઆતમાં તો ઈ આપડાે ઓલી દે ચી નાવે એવું
હઠે દેશી હોયને કેસર આવે કે ન આવે
હા કેસર આવે ને કેસર એ આવે હે પેલા કેસર લઈ કેસર ચાલો. વધુ અમે કેસર જ ખાઈએ ઈ પતિ જાય ને પછી અમે પાછી આ આપણે કચ્છની આવે ને ઈ લઈએ એની સિઝન ચાલુ રહી ત્યાં સુુંધી ખાએ પણ હવે અત્યારે હા ઈ ઈ કચ્છની કેસર જ આવે પણ આપણે આ હજી તાલાળાનું ને આવે ને કેસર કેરી ઈ ફળ થોડું મોટું આવે
ઠેને ઓલી નાની
ને ઓલીસેજ નાનું ફળ આવે અને સ્વાદમાં એકદમ મીઠું હોય અને આને આપડે આ કેસર કેરીનો સ્વાદ એવો જ હોય ને આનો સેજ આમ થોડો કલક પડે સ્વાદ એમ પણ ઓલી સ્વાદમાં થોડી બો મીઠી હોય
હ સારું કેવાય તો અલગ અલગ આવે ને કેરી મે
હા કેરીમાં અલગ કેટલા કેરી આવે તેય ઓછી તેય જ અમારે ને રોટલી
કાગડા કેરી એવું કઈક આવે છે, ને કાગડા કેરી કેવાય કે શું કેવાય
તોતા આવે તોતા કેરી તોતા કેરી તો હજી અત્યારેય ચાલુ છે.
હ હજી
હા હજી આવે જ છે, અમારા માર્કેટમાં હજી મળે જ છે, સોની દોઢ કિલોને
હ અત્યારે માર્કેટ માંથી તમે ના લઈએ પણ અરે તો છે, ને કેરી અમારે ઝાડ જ છે, ઘરે કેરી ના
હમ.
પછી સ્ટોક કરી દીધો અમે તોટાણે પેકિંગ કરી દીધું ને તો અત્યારે અમારે ગમે તે રસ ખાવું તો કાઢી લે કેસર કેરી નામ બાજ તમાર ઘરે એકાયરે ઉતાર લીધી પ પછી એકાયરે ઉતારી લીધી એટલે પાકે એકાય એટલે પછી કેમ બગડ તી છે, એકાયરે ટેટલી બધી ખવાય ની સગા વાલા કોઈ લઈ જાય ને એમ દેએ પણ બો અમારે તો ચાર આંબા છે, ખૂટે નહી એટલે પછી સ્ટોક પાંચ છ કિલ્લાનુ સારી સારી કેરી કાઢી ધોઈ કટિંગ કરી ને ફરીદીધી પ્લાસ્ટિકમાં
વાલો અવે